હલો
હલો
અવાજ આવે છે તમને મારો?
આવે છે
હા કેવું છે મજામાં? હા હું મજામાં તમને કહો
બસ અમે પણ મજામાં તો આજે આપણે એક એવો વિષય લઈને આવ્યા છીએ જેના વિશે દરેક વ્યક્તિ તી અલગ અલગ મત ધરાવે છે. વિષય છે જેમ કે શું પૈસા ખરેખર સુખ સુખ આપી શકે છે તું શું માને છે?
આ ખૂબ જ અહ ખુબ જ રસપ્રદ વિચારવા જેવો પ્રશ્ન છે મારા મતે પૈસા જીવનમાં જીવન માટે ખુબ જ જરૂર છે પરંતુ પૈસા જ જીવનું જીવનનું પૈસા જ જીવન જીવનનું ઘણું સુખ બધું સુખ નથી આજના સમયમાં પૈસા વગર જીવન ચાલવાનું ચાલવું મુશ્કેલ છે પરંતુ માત્ર પૈસા જ હોવાથી હોવાથી જ માણસ ખુશ રહે રહેશે એવું પણ નથી.
હા એ તો સાચી વાત છે કે માણસ પૈસાથી જ ખુશ રહે એવું પણ નથી એટલે પૈસાનું મહત્ત્વ છે પણ તેની પણ એક મર્યાદા છે
બિલકુલ વિચાર વિચાર તો કર જો કોઈ વ્યક્તિ પાસે પૂરતો પૂરતા પૈસા હોય તો તો તે સારું ઘર ખરીદી શકે છે, સારી સારી સ સ સારવાર કરી શકે છે, સ સારું શિક્ષણ મેળવી શકે છે અને પો તાની જરૂરિયાત તો પૂરી કરી શકે છે. એટલે પૈસા આપણને ઘણી સુવિધા આપ આપે છે. પરંતુ શું પૈસા પૈસા સાચા મિત્રો ખરીદી શકે છે, શું પૈસા પ્રેમ ખરીદી શકે છે? શું પૈસા પરિવારનો વિશ્વાસ ખરીદી શકે છે? જવાબ છે ના.
હા, આ વાત તો સાચી છે.
આપણે ઘણી વાર એવી વ્ય, એવા લોકો લોકો જો લોકો જોઈએ છીએ કે જેની પાસે ક કરોડો રૂ ત્યાં હશે પરંતુ માનસિક તણાવ તણાવ માં જીવતા હોય છે. જેમ કે તમને તમારી પાસે પૈસા બધું જ છે જેમ કે તમારી જોડે ઘર છે, ઘરમાં કામ કરવા વાળા માણસ છે. ઘરના ઘરમાં અ આપણને ક્યાંય બહાર જવું હોય તો ગાડી બી છે, ડ્રાઈવર બી છે. પણ તમે તમારા શરીર થી મતલબ કે કોઈ બીમારીથી પીડાતા હો તો એ તમારા માટે ખુશ અ એ પૈસા થી બી તમને બીમારી સારી થવાની ના હોય. તો એ પૈસા મહત્વના નથી. પરંતુ તેઓ માનસિક તણાવમાં જીવતા હોય તો બીજી તરફ ઘણા સ સામાન્ય લોકો પા લોકો ઓછા પૈસામાં પોતાના પોતાના પરિવાર સાથે હસતા, રમ હસતા રમતા જીવન જીવે છે એટલે સુખનું માપદંડ, માપદંડ માત્ર બેંક બેલેન્સ નથી.
હા, એ તો સાચી વાત છે. કે સુખનો માપદંડ માત્ર બેંક બેલેન્સ નથી. પરંતુ ઘણા લોકો કહે છે કે પૈસા હશે. તો બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
દરેક સમસ્યા નહી. કેટલીક સમસ્યાઓ પૈસાથી ઉકેલી શકાય છે. પરંતુ લોકો કેટલીક અ પરંતુ કે અ કેટલીક માત્ર સંબંધો, પ્રેમ, વિશ્વાસ અને સમય થી ઉકેલ ઉકેલાય છે. જે જો કોઈ વ્યક્તિ આખા દિવસ માત્ર પૈસા કમાવામાં જ વ્યસ્ત રહે તો વ્યસ્ત રહે અને પોતાના પરિવારને સમય ન આપી શકે, તો શું તે ખરેખર સુખી કહેવાય?
કદાચ નહીં.
જીવન જીવનમાં જીવનમાં સંતુલન ખુબ જ જરૂરી છે, પૈસા કમાવા જોઈએ. પરંતુ એટલા માટે પોતાના પૈસા એટલે કમાવા જોઈએ કે પોતાના સ્વાસ્થ્ય સંબંધો અને સુ અ સુખી તે અહ સુખી નું બલિદાન ન આપવું જોએ. ઘણા લોકો વધારે પૈસા કમાવાની દોડમાં પો તાના માતા પિતા મિત્રો બાળકો બાળકો મા ટે તે સય જ કાઢી શકતા નથી પછી એક દિવસ પૈસા પ એક દિવસ પૈસા તો હશે પરંતુ તમારી પાસે કોઈને બે કોઈ બેસીને વાત કરનારું નહી હોય જેમ કે તમે અત્યારે તમારો બિઝનેસ ચાલુ કરો તો એમાં તમે બિઝનેસની જ વાત બિઝનેસ દઅહ કોઈ બી પાસે તમે બેસો જેમ કે તમારી પત્ની હોય તો તેની સાથે બેસીને તમે તમારા બિઝનેસ ને લગતી વાત કરો તો એને બી એક એક ટાઈમ એવું થઈ શકે છે કે એમને મારા મારા વિશે કઈ પૂછવું નથી હોતું બસ એમને બિઝનેસ ની જ પડેલી છે. પરંતુ એક ટાઈમ એવો આવી શકે છે કે જે ટાઈમે તમારી પત્ની તમારી સાથે ના હોય અને તમારે પાસે પૈસા હશે તો તમે બેસી તો એ ટે થોડા ટાઈમ પછી તમને તમારી પત્ની ની જરૂર પડી કે મારે પત્ની સાથે બેસીને વાત કરવી છે એ ટાઈમે તમારી જોડ પત્ની નહી હોય તો તમારા પૈસા શું કામના.
હા, એ તો એકદમ સાચી વાત છે. એટલે સમય પણ એક પ્રકારની સંપત્તિ જ છે.
એકદમ સાચ એકદમ સાચું પૈસા ગુમાવ્યા પછી અહ ગુમાવ્યા પછી પાછા મળી શકે છે પરંતુ પસાર થયેલો સમય ક્યારેય પાછો આવશે નહીં. તેથી સ અહ જીવનમાં પૈસા જે જેટલો જ સમ જેટલો જ સમય અને સંબંધો નું મહત્વ પણ જરૂરી છે જેમ કે તમે તમારા ઘરમાં કોઈ પ્રસંગ હોય તો એ એ પ્રસંગમાં બી હાજર હાજરી આપવી બી જરૂરી છે. પછી તમે એ ટાઈમે બી તમારે પૈસા ને જ આગળ મહત્વ આપવું હોય તો કઈ જરૂર કઈ મહત્વનું નથી હોતું તમારે સંબંધ બી જોડે જોડે એવો સાચવવો જોઈએ.
હા, એ તો છે જ તમારી વાત સાચી છે. પણ જો આજના યુવાનો માટે તમારો સંદેશ શું રહેશે?
હું એટલું જ કહીશ કે પૈસા કમાવાનું સપનું જરૂર રાખો પરંતુ અહ માત્ર પૈસા માટે જીવન અહ પૈસા માટ એ જીવવાનું સપનું ના રાખો તમારી કાર કાર કીદી બનાવ મહેનત કરો સફળ બનો પરંતુ સાથે સાથે સારા માણસ પણ બનો સમાજ માટે કઈક કરો પરિવારને સમય આપો અને પોતાના સ્વસ્થની કાળજી લો.
હા, એ તો જરૂરી છે. કેટલાક લોકો પૈસા મળ્યા પછી બહુ વધારે બદલાઈ જાય છે.
હા, પૈસા માણસનું સાચું પૈસા માણસનું સાચું વ્યક્તિત્વ બહાર લાવે છે જો વ્યક્તિ નમ્ર હોય તો પૈસા મ અહ પૈસા મેળવ્યા પછી પણ નમ્ર જ રહે છે જો અહંકારી હોય તો પૈસા તેને ખૂબ તેને વધુ અ અ તેને વધુ વધારી દે છે એટલે પૈસા કરતા સંસ્કાર વધુ મહત્વનો હોય છે જેમ કે તમારી પાસે પૈસા આવી જાય તો તમારો જે નેચર હોય છે તમારો જે સ્વભાવ હોય છે જે તમારો સ્વભાવ સારો હોય તો તમારે સ્વભાવ સારો જ રાખવો જોઈએ જો તમારો પૈસા ના લીધે તમારો સ્વભાવ કદી કોઈના પ્રત્યે સ્વભાવ બહુ બગડવો ના જોઈએ કે કોઈ અહંકાર ના આવવો જોઈએ
હા એ તો એકદમ સાચી વાત છે અત્યારે બધાને એવું થઈ ગયું છે કે જેમની પાસે પૈસા આવે છે તો એમને વધારે અહંકાર આઈ જાય છે એ એમના પરિવારજનો સાથે મિત્રો સાથે વધારે અહંકાર રીતે આ એમનું વ્યવહાર કરે છે કે મારી પાસે વધારે પૈસા છે તો એમ વધારે અહંક કરાવી જાય છે એટલે પૈસા સારા કે ખરાબ નથી તેનો ઉપયોગ મહત્વનો છે
ખૂબ જ સરસ વાત એક પૈસા એક સાધન છે લક્ષ્ય નથી તેનો ઉપયોગ સારા કામમાં કરી કરીએ તો ઘણા લોકોનું જીવન સુધરી શકે છે જેમ કે તમારી પાસે પૈસા આવે છે તમારા જરૂરત જરૂરિયાત કરતા પણ વધારે જો પૈસા આવતા હોય જેમ કે તમે બિઝનેસમેન છો તો તમારી જોડે પૈસા આવે છે તો તમે દર મહિને તમારી એક આવક હોય છે એમાંથી તમે પાંચ ટકા કા તો દસ ટકા તમે જરૂરિયાતમંદોને મદદ બી કરી શકો છો કરી શકાય છે તો ત એ લોકોને જરૂરિયાતમંદ મતલબ કે ગરીબોને કપડા આપી શકો છો ગરીબોને તમે જમાડી શકો છો એ પણ એક એ એ પણ એક સારી વાત છે જરૂરિયાતમંદ લોકો લોકો ની મદદ કરી શકાય બાળકને બાળકોને શિક્ષણ અપાવી શકાય હોસ્પિટલ બનાવી શકાય અને સમાજ નો વિકાસ પણ કરી શકાય છે
હા એ તો એકદમ સાચી વાત છે કે આપણે જરૂરિયાતમંદ લોકોને મદદ કરી શકાય છે ને બીજું બધું ઘણું બધું કરી શકાય છે એટલે પૈસાની કિંમત છે ને પરંતુ માનવતાની કિંમત વધુ છે
ચોક્કસ આપણે પૈસા કમાવા જોઈએ પરંતુ પૈસા ના ગુલામ ના બનવું જોઈએ જીવનમાં સફળતા ત્યારે જ સાચી કહી શકા કહેવાય જયારે પૈસા સાથે માન સમાન પરિવાર નો પ્રેમ સારું સ્વાસ્થ્ય અને મનની શાંતિ શાંતિ પણ મળે છે
આજની ચર્ચામાંથી મને સમજાયું કે સુખનું સાચું રહસ્ય માત્ર પૈસા નથી
હા પૈસા જરૂરી છે પરંતુ સુખ પ્રેમ વિશ્વાસ સંબંધો સ્વાસ્થ્ય સંતોષ અસ્વા સ્વાસ્થ્ય અને સંતોષમાં સંતોષ તોમાં વસે છે જો આ બધું હોય તો જીવન ખરેખર સુંદર બની જાય છે
ખૂબ જ સુંદર વિચારો રજૂ કર્યા તમે
આભર ચાલો અંતમાં આપણે આ અંતમાં એટલું જ કહીએ કે પૈસા જીવન જીવવા માટે જરૂરી છે પરંતુ જીવનનું સુ સાચું સુખ માત્ર પૈસા નથી જેમ કે તમારી પાસે પૈસા છે પણ તમે તમારા મિત્ર ને તમે એક વાર બી દિવસમાં મળવા જાવ નહી તો એ શું કામનું તમારા મિત્ર બી તમને પછી ટાઈમ આવે ત્યારે તમને એમ કહે કે તું પૈસા ને લઈને જ ત તું પૈસા પાછળ જ દોડે છે પણ તું અમને બધાને ભૂલી ગયો
હા એ તો એકદમ સાચી વાત કઈ મને તમારી વાત સાંભળીને વધારે સમજાયું અને હું વધારે ખૂબ આનંદ થાય તમારો ખુબ ખુબ આભાર મને સમજાવવા માટે
ધન્યવાદ